અ
અવાજ આવે છે કમ્પ્લીટ તમને?
હા-હા આવે છે.
હા જય માતાજી.
હા જય માતાજી.
બોલો શું કો છો.
હા બોલો અવાજ આવે છે.
હા તમારો કંપ્લેટ અવાજ આવે છે બોલો શું પ્રશ્ન છે આજનો તમારો?
આજ નો ત
બોલો
હા
કેવું વરસાદ તમારી બાજુ કેવું છે. વરસાદ તમારી બાજુ કેવો છે અત્યારે?
અમણાં અહિયા પણ પર વરસાદ પડે જ છે.
એવું છે હા વા તાવરણ વિશે થોડી વાતચીત કરીશું આપણે.
હા-હા
હા બોલો વાતાવરણ વિશે તમારી બાજુ વાતાવરણ કેવું છે હા. બોલો જલ્દી અવાજ આવે છે મારો તમને?
હા એક મિનિટ ચાલુ રાખજો અવાજ નથી આવતો.
આવ્યો અવાજ હવે?
હા-હા અવે આવ્યો અવાજ.
હા-હા બોલો ચાલો.
હા...
હા કેવું છે તમારી બાજુ વાતાવરણ ને
અમણાં વરસાદ જ પડે છે અહીયા.
એવું છે વાતાવરણ સારું છે પણ હવે અહિયાં છે ને ઓછા વૃક્ષો છે. એના માટે બઉ અઘરું છે, વૃક્ષો વાવવા જોઈએ પણ કોઈ વૃક્ષો વાવતું છે નથી એના માટે ઓક્સિજન આપણને મળતું નથી.
હા એ પણ છે.
બરાબર બોલો તો બીજું ક્યાં ફરવા જવાનું? વિચારયુ છે તમે હવે?
અમણા તો અમારે અમારા ફેમિલી માં
એ એવું છે ને?
હા
બધા કાકા ને બધા એ પ્લાનિંગ કર્યું હશે ને જવાનું?
હા હા અમારા બધા જ ફેમિલી વાળા
બરાબર છે. સાપુતારાએ મજા આવે ફરવા જેવી લાયક છે.
હા હમણાં ચોમાસું ચાલે એટલે હમણાં તો ખાસ ત્યાં મજા આવે જ.
બરાબર. ત્યાં પ્રખ્યાતમાં મેગી વધારે છે.
હા હા
બોલો બીજું. બોલો બીજું કેવું છે? શાંતિ તમારી બાજુ
હા હા શાંતિ જ છે.
જમી લીધું બપોરે નાસ્તો કરી લીધો ચા પી લીધી?
હા હા તમે?
બસ આ ચા નાસ્તો કર્યો. ફરીએ છીએ હવે હા બેનપણી ના ઘરે જઈએ છીએ બધા બેઠા છે.
બરાબર.
બોલો તો બીજું.
તમે બોલો કઈ બીજું નવું.
મારો અવાજ આવે છે તમને?
હા હા આવે છે.
અત્યારે કયો તે હવાની તૈયારી ચાલુ છે.
હમણાં તો જયા પાર્વતી વ્રત આવે છે તેની તૈયારી થાય છે અમારા ગામમાં.
એવું છે.
હા
બરાબર. પાંચ દિવસ તમે ક્યાં ક્યાં ફરવા જાવ છો?
બે દિવસ તો મોસ્ટ ઓફ અમારા ગામમાં જ હોય ને બીજા દિવસે અમે બહાર જઈએ છીએ.
એવું છે ક્યાં બહાર જાવ છો? હા બોલો બીજું તમને મારો અવાજ આવે છે? હા તમને મારો અવાજ આવે છે?
હા હા આવે છે.
બોલો તમને બીજી શું છે?
હા બોલો બોલો.
હા બોલો બોલો બીજું. બોલો અમારો અવાજા આવે છે તમને?
હા હા આવે છે હવે કમ્પ્લીટ આવ્યો.
હા
હા બોલો
બોલો બીજું કઈ
તમે કરવાના છે આ વ્રત?
હા મારે બીજું વ્રત થાય છે.
એવું છે.
હા બોલો તારે
તમે બોલો કઈ બીજું નવું.
હે
અમણાં ન્યૂઝમાં શું આવે છે?
ન્યૂઝમાં તો અત્યારે મારે. અ એ ચાલે છે વરસાદનો છે અમણાં તો વાતાવરણ ચાલે છે એમ.
અચ્છા એવું છે.
હા બોલ કયા બોલો.
હા
ન્યૂઝમાં અત્યારે આ વરસાદનું બોઉ ચાલે છે. કારણ કે વરસાદમાં ખા બધાને એમ. બો અઘરું પડ્યું છે. જમવાનું ને એ બધું એટલા માટે.
અચ્છા એવું છે.
હમ
બરાબર.
બહુ હતો બીજું. અવાજ આવે છે મારો તમને કમ્પ્લીટ?
હા આવે છે અવાજ તો તમારો.
હા હા બોલો તો.
હા.
તમે કયા કયા તમને તહેવાર કયો ફેવરિટ છે?
મારે તો ગણેશ ચતુર્થી અને જન્માષ્ટમી.
એવું છે તમે ગણપતિમાં શું કરો તમે?
અમારે ગણપતિમાં બાપ્પા લા પહેલાં દિવસે આગમન થાય. તેની પૂજા થાય દસ દિવસ લાગી ને પછી વિસર્જન.
બરાબર વિસર્જનના દિવસે તમે બધા એક સરખા કુર્તા ને એવું પહેરતા કે અલગ અલગ પેરો?
ના ના અમારી છોકરીઓના જે કુર્તા છે તે સેમજ છે. અને અમારા ગામના છોકરાઓના પણ તે સેમજ ટીશર્ટ છે.
બરાબર છે.
હા.
બોલો તો બીજું.
તમારા કઈ ગામમાં થયો ગળેશ
હા અમારા ગામમાં પણ મસ્ત પેલા દિવસે આગમન થાય. નાચતાં કુદતા લાવીએે છે. એક જગ્યા પર બેહાડે અમારે ખાસા બધા જગ્યા છે હા. મસ્ત અને છપ્પન ભોગના દિવસે મસ્ત રમત જેવુ આયોજન કરીએ છે. તેમાં ગામના બધા છોકરાઓ આવે છે. રમત રમીએ એવું બધું કરીએ છે. છેલ્લા દિવસે મસ્ત. ત ડીજે લાવીને મસ્ત બાપાને વડાવીએે છે. મજા આવી જાય છે. પણ છેલ્લા દિવસે દુઃખ જ એટલું થાય છે ગણપતિ બાપ્પા જાય છે તેનું.
હા કે દસ દિવસની આપણને માયા જેટલી લાગી જાય છે.
દસ દિવસની બઉ માયા લાગી જાય. આપને એટલું દુઃખ થાય જાય ને ત્યારે.
હા.
બોલો બીજું ત્યાં બીજું કઈ.
તમારા ગામમાં નવરાત્રિ એવું કંઈ થાય.
હા નવરાત્રી પણ થાય. નવરાત્રીમાં દસે દસ દિવસ ખુબજ મજા આવે.
નવરાત્રીમાં બહાર જાવ ને કે તમે ગામમાં જ
ના અમે નવરાત્રિમાં મને મોસ્ટ ઓફલી મારા મને ગામમાં જ ગમે. મને બીજે કસે જવાનું મન જ નથી થતું.
એવું છે
હા
અચ્છા બરાબર
કારણ કે ગામ જેવી મજા જ ના આવે કશે જવાની માંજ આપડો બેસ્ટ તમને ગામડું ગમે કે શહેર ગમે
ગામડા ની મજા આવે ને ગામ જેવું વાતાવરણ બહાર હોય જ નય
એવું છે
હા
શહેરમાં તો કોઈ બોલા ચાલી નહીં આપડે ગામડા ગામડું હોય એટલે કે આપડે બહાર નીકળ્યા હોય તો ચાલે અને સિટી માં તો આપડે રહીયે તો કોઈ બોલા ચલાવે પોત પોતાનું કાર્ય કરીયા કરે એટલે મને વાતાવરણ મને વાતાવરણ ગમે ને તે અહી ગામડાનું જ
હા હા બરાબર
એજ વાતાવરણ બેસ્ટ છે
હા
હમ બોલો તમે કઈ સેવા કરો છો
હા અમારા અહી ગામમાં સેવા ચાલે જ છે ગરીબોની
બરાબર ગરીબોને તો આપડે દાન કરવું જોઈએ એટલું આપણને પુણ્ય મળે છે
હા હા સાચી વાત તમારે એ બાજુ ચાલે છે
હા અમારે ખુબ ચાલે થોડો પેલું દાળ ચોખા તેલ છે એની એક અમે કીટ પેકિંગ કરીએ છીએ એમાં બધું પેકિંગ થોડું થોડું પેકિંગ અદર ને એવું નાનું પેકિંગ કરીને મોટી કીટ કરીને ગરીબોને આપવા જઈએ છે જેને વરસાદ પડ્યો હોય ઘર માં પડ્યો હોય ખાવાનું વસ્તુ ના હોય તો આ આપીએ છીએ અમે અમુક જે અમુક દિવસે તો વરસાદ ફોલ આવી ગયો હોય તો બીજે થી બહાર થી પાર્સલ લઈને ત્યાં જમવા આપવા જઈએ છે મને સેવા કરવાનું બોજ ગમે
એવું છે
મારો ધ્યેય એજ છે સેવા કરવાનું જ છે
અચ્છા એવું છે.
હા સેવા કરવી ખુબ
કઈ મગનાથ બાજુ કઈ એવું ગામ માં છે ને કઈ એવું વ આશ્રમ અમારા ન્યૂઝમાં આવેલું છે મગનાથ નું આશ્રમ
હા એ આશ્રમમાં બધા રેય છે રોજ વિભાગ બા દાદાઓ ખાસું બધું એમને શીખી ગયા છે અમને તો બધા આજુબાજુ જેના ક્યાં ભજનો કરવા જાય છે. હા તમે મંદિરે ભજન હોય તો જાવ છો?
એમ તો અમે બધા ભેગા થયા ત્યારે ત્યારે જ જઈ છે.
બરાબર. બાકી નહીં એમ જતા.
હા.
બરાબર બાર કલાક નું ચોવીસ કલાક નું ભજન થતું હશે તમારે બરાબર.
ના દિવસે પણ ભજન હોય છે.
બરાબર અમારે પણ અહં હોય છે ચોવીસ કલાક નું ભજન હોય એમાં બધા વા તે કરે છે બધું બને છે એમાં. બધું અલગ અલગ પોશાકો પહેરીને કરે છે. કારણ કે ટાઈમ હા અમે જીએ ને કારણ કે કામ ના જાય તો એવું પોસાક પહેરી ને થોડોક ટાઈમ જાય. બધા વાળા ફરતી ઘરે જઈને આવે. તમે જમી ના આવે રાતે મોવા લાગીને ભજન ચાલે બાર લાગીને.
અચ્છા એવું છે.
હા, ગામડામાં તો ખુબ મજા આવે છે સીધી કરતા.
હા હા એ વાત પણ છે.
ગામડાનું બેસ્ટ જીવન છે જીવવું હોય તો ગામડો છે.
બરાબર.
તમે સિટીમાં રહો છો?
ના ના ગામમાં જ.
ગામ માં છે એટલે તમને ગામ નું વાતાવરણ તો અનુભવ હશ તેજ મસ્ત સાંજ મોજ મસ્ત આપડે તો સાંજે તળવે બેઠા હોય તોય કેટલું મસ્ત વાતાવરણ લાગે શહેરમાં એવું તલાવ આપણને જોવા જ ના મેલે કદી.
હા, એજ પ્રોબ્લેમ છે ને શહેર નો.
શહેર અને ગામડામાં બોવ ફરક રેવાનો. ત્યાં આપને કોઈ બોલાવી ના શકે કઈ જ નહી કોઈ.
હા.
એટલે રેવું તો આપડે ગામડામાં જ રેવું સારું.
હા, એજના.
તો. બોલો તા બીજું?
બીજું તો કઈ છે નહી વરસાદ પડે છે અમારા ગામમાં.
એવું છે વરસાડમાં ને મજા આવી જાય ત્યારે તો નાસ્તો કરવાની ભજિયા છે મેગી છે ને એવું.
હા, સાચી વાત.
ખુબ જ મજા બધાં અમાં તો ભેગા થઈએે રાતે ભજીનો નાસ્તો કરીએ. ખુબ જ મજા આવી જાય
એવું છે. બાકી હમનાં ના ટાઈમમાં તો કોઈ મોબાઈલ વગર કોઈ બહાર દુનિયામાં જોતું જ નથી.
હાચી વાત છે ઇન્ટરનેટ એટલું ખરાબ થઈ ગયું છે ને હવડે
બધાના હાથમાં જોવો ને તો તમારા બધાના હાથમાં મોસ્ટ ઓફલી ફોન જ જોવામાં મળશે એ ભલે પછી આઠ વર્ષનું બાળક પણ હોય એના હાથમાં પણ ફોન જ જોવા મળશે.
એ મોબાઈલ આપે ને તો જ એ ખાવે પીવે મોબાઈલ હોય તો જ બાક કી મોબાઈલ વિના તો એ અડકે પણ ના જમવા ને અત્યારે જમાંનો એવો થઇ ગયો છે.
અમનાં ના બાળકો એવી જીત કરે છે કે મોબાઈલ આપશે તોજ ખાઈશ અમને એવું તો બધું નીકળી રહ્યું છે.
હા, બધા ને એજ અત્યારે બો પેલું બધું એને જ આપડે છોડવાનું છે પણ આ જમાના પણ પોતાના માબાપ એ કાળજી નહીં રાખતા મા-બાપ પણ મોબાઈલ લઈને આપી દે છે ફોક આ બધા ના પાડે એટલા માટે
આજ આજના ટાઈમ પર પેલા મા-બાપો ને જ સમજ પડવી જોઈએ કે મોબાઈલ ના અપાય એમનાથી
હા, મા-બાપ કરે એ કરશે તોજ છોકરું એ થશે. પં કા છો હું તો ગમે તે જીત કરે. એટલે આપી ના દેવાય આપડે બી
હા એ છે ને
તો ખૂબ અઘરું થઇ ગયું છે જીવન
તમને મોબાઈલ વાળું જીવન ગમે કે મોબાઈલ વગર નું જીવન ગમે
મોબાઇલ વગરનું એમ બધા હળી મળીને તો રહી શકે એજ ટાઈમ મિલતો હમણે હવે તો બો હવે બધા મોબાઈલ લઈને જ પોપ પોતાનું કામ કરે કોઈ આપડી જોડ વાતચીત ના કરે કઈ જ નઈ
જયારે મોબાઈલ નથી ત્યારે બધા ભેગા પણ થતા હતા હવે એવું કશું જ રહ્યું જ નથી.
કશું જ નથી હવે તો બહું જ જીવન બદલાઈ ગયું છે હવે તો.
હા એજને જાર નું આ ઇન્ટરનેટ આવ્યું તાર નું
સાચી વાત છે આપડો ટાઈમ થોડો પૂરો થવા આવ્યો છે હવે.
હા હા.
હજી અહ હજી તો આપડે ખાસું બધું થશે જીવનમાં.
હા.